હલો.
હા, કેમ છો?
હું મજામાં છું તમે કયો?
હું પણ મજામાં છું. આજે હું એક ઇન્ટરેસ્ટિંગ વિષય વિશે વાત વિચારી રહી હતી.
હમ્મ, કયો વિષય?
વોચિંગ ટીવી અને યુઝિંગ ફોન માંથી શું વધુ સારું છે?
હમ્મ, વાહ આ તો આજકાલનો કોમન ટોપિક છે.
હા, લગભગ બધા લોકો ટીવી પણ જોય છે અને ફોન પણ વાપરે છે.
હમ્મ, બિલકુલ પણ હવે ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે.
હમ્મ, તમને શું વધુ ગમે છે, ટી વી જોવું કે ફોન વાપરવું?
હમ સાચું કવું ને તો ફોન વાપરવું તમને.
મને ટીવી જોવું પણ ગમે છે અને ફોન પણ પણ ક્યારેક ટીવી વધુ સારું લાગે.
હમ એવું કેમ.
કારણ કે ફેમિલી સાથે બેસીને ટી વી જોવાની મજા આવે છે.
હા, એ વાત પણ સાચી છે.
ફોનમાં મોસ્ટલી વ્યક્તિ એકલો હોય છે.
હા, હા સાચું કહ્યું. ફોન પર્સનલ ડીવાઈસ છે, પણ ટી વી બધા સાથે જોઈ શકે.
હમ્મ. પહેલાના સમયમાં બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે ટી વી જોતા હતા.
હા. સીરિયલ, મૂવી કે ક્રિકેટ મેચ સાથે જોઈએ ને તો અલગ જ મજા આવે.
હા. હવે તો ઘણા લોકો પોતાના ફોનમાં જ બિઝી હોય છે.
હા. એક જ રૂમમાં હોય પણ દરેક પોતાના સ્ક્રીનમાં હોય અલગ-અલગ.
હમ્મ, તમને ટીવી માં શું જોવું વધુ ગમે છે?
મને મૂવીઝ, રિયાલિટી શોઝ, અને ન્યૂઝ અને ક્યારેક-ક્યારેક ક્રિકેટ પણ. તમને?
હમ્મ મને તો કાર્ટૂન, સિરિયલ્સ અને ક્રિકેટ જોવું ગમે છે.
તો ફોનમાં તમે શું કરો છો?
ફોનમાં તો હું સોશિયલ મીડિયા, યુટ્યુબ, ચેટિંગ અને થોડા ગેમ્સ. તમે?
હું પણ લગભગ આ બધું જ કરું છું.
હમ્મ. તમને લાગે છે કે ફોન, ટી વી કરતા વધુ યુઝફુલ છે?
હા. કેમ કે ઘણા કેસીસ માં તો છે જ.
કઈ રીતે?
જેમકે ફોનથી આપણે કોલ કરી શકીએ, મેસેજ કરી શકીએ સ્ટડી કરી શકીએ ને ફોટા પાડી શકાય, ને ઇન્ટરનેટ પણ વાપરી શકાય.
હા એ તો છે. એટલે ફોન એક મલ્ટીપર્પઝ ડિવાઈસ છે.
હમ્મ બિલકુલ સાચું કહ્યું.
ટી વી નો મેઈન ન્યુઝ મોસ્ટલી એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે.
હા. પણ ટી વી પર આપણે ન્યુઝને, એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પણ જોઈ શકીએ છીએ.
હા એ સાચી વાત છે.
તમને કઈ લાગે છે, ટી વી જોવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય, કે ફોન જોવાથી?
મારા માટે તો ફોન વાપરવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય.
હા. આ વાતમાં હું પણ એગ્રી છું.
ટી વી માં તો આપડે એક પ્રોગ્રામ જોઈએ અને બધા અહ બંધ કરી દઈએ.
હા પણ ફોનમાં તો એક રીલ પછી, બીજી રીલ પછી બીજી રીલ, એમ ચાલ્યા જ કરે.
હમ્મ. અને ખબર જ ના પડે કે કેટલો ટાઈમ નીકળી ગયો.
હા બિલકુલ.
હમ્મ.
અહ તમને ક્યારે એવું થયું છે કે થોડા ટાઈમ માટે ફોન લીધો હોય અને એક કલાક નીકળી ગયો હોય.
હા, ઘણી વખત.
હ મને પણ.
આજકાલ ફોન એડિક્શન મોટી સમસ્યા બની ગઈ છે.
હા નાના બાળકો પણ ઘણા ફોનમાં બિઝી હોય છે.
હા. પહેલા બાળકો બહાર રમતા.
હા હવે તો ઘણા મોબાઈલ ગેમ્સ રમે છે.
હમ્મ. તમને લાગે છે કે ટી વી પણ એડિક્શન બની શકશે?
થોડી હદ સુધી હા પણ ફોન જેટલું એટલું નહી.
હા. કારણ કે ફોન હંમેશા સાથે જ હોય છે.
બિલકુલ. ટી વી તો એક જગ્યાએ ફિક્સ હોય છે.
હમ કોને તો લોકો સ્કૂલ કોલેજ ટ્રાવેલ બધા લઇ જઈ શકે છે
હમ એટલે એનો ઉપયોગ પણ વધુ થાય છે
તમને સ્ટડી માટે ફોન યુઝફુલ લાગે છે
હા બઉુ યુઝફુલ છે
હમ કઈ રીતે
નોટ્સ જોવું વિડીયો જોવું ઓનલાઈન ક્લાસીસ એટેન્ડ કરવી ગૂગલ પર સર્ચ કરવો
હા ટીવી માં બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી
હમ પણ ફોન સ્ટડી માટે લીધો હોય અને સોશિયલ મીડિયા ખુલી જાય તો દિક્કત પણ થાય
હ બિલકુલ સાચું કહીય કન્સન્ટ્રેશન તૂટી જાય છે
હમ તમને ટીવી જોવાથી ક્યારેક ફેમિલી બોન્ડિંગ લાગે છે
હા પેશિયલી જયારે ક્રિકેટ મેચ કે પછી મવી જોતા હોઈએ ને સાથે ત્યારે
હમ મને પણ
બધા સાથે બેસીને હસી મસ્તી કરતા ટીવી જોવું ખુબ જ સારું લાગે મને
હમ ફોનમાં તો મોસ્ટલી વ્યક્તિ પોતાની જ દુનિયામાં હોય છે
હા એટલે સોશિયલ હોવા છતાં પણ લોકો ક્યારે અલગ થઈ જાય છે
હમ સાચું કહ્યું તમે એમ આખો માટે શું વધુ ખરાબ છે ટીવી કે ફોન
જો મારા મતે કહું ને તો ફોન વધુ
કારણ
કારણ કે ફોનની સ્ક્રીન નાની હોય છે ને આપણે અને બહુ નજીકથી જોતા હોઈએ છે જયારે ટીવીની સ્ક્રીન દૂર હોય છે
હા એટલે આખો પર વધુ સ્ટ્રેન પડે
હા કેમ કે ટીવી થોડું દૂર થી જોઈએ ને એટલે થોડું બેટર લાગે આંખને
હમ પણ ટીવી પણ બઉ નજીકથી જોઈએ તો પ્રોબ્લેમ થઈ શકે
હા એ પણ સાચું છે કેમકે દરેક વસ્તુમાં લિમિટ જરૂરી છે ને
હમ સાચચું કઈ તમે રાતે સુતા પેલા ફોન વાપરો છો
હા થોડી થોડી છે તમને
મને પણ આત જ સારી નથી
હા સ્લીપ પર અસર પડે છે ને આનાથી
હમ અને બ્લુ લાઈટ ના કારણે મોડું સુવા મળે છે
હા ટીવી જોવાથી પણ મોડું થઈ શકે પણ ફોન વધુ ડિસ્ટ્રેક્ટ કરે છે આપણને
હમ બિલકુલ સાચું કય
તમને લાગે છે કે પેરેન્ટ્સ બાળકોને ફોન ઓછો આપવો જોઈએ
હા ખાસ કરીને નાની ઉંમર માં.
પણ કમ્પ્લેટલી બંધ પણ ના કરી શકાય ને.
હા કારણ કે આજકાલ સ્ટડી અને કોમ્યુનિકેશન માટે પણ જરૂરી છે.
એટલે કંટ્રોલ માં આપી શકીએ ને.
હા સ્ક્રીન ટાઈમ ફિક્સ હોવો જોઈએ એમ.
હમ તમને ટીવી પર ન્યુઝ જોવું ગમે.
હા પણ રોજ નહી.
મને પણ ક્યારેક ગમે.
ફોન માં ન્યૂઝ જલ્દી મળી જાય છે.
હા પણ એમાં ફેક ન્યુઝ નો પણ પ્રોબ્લેમ હોય છે.
બિલકુલ કોઈ પણ માહિતી ચેક કર્યા વગર બિલીવ ના કરવી જોઈએ.
હમ ટીવી પર પણ બધી ન્યુઝ. સેમ નથી હોતી પણ થોડી સ્ટ્રક્ચર હોય છે.
હા સાચું કર્યું.
તમને એન્ટરટેનમેન્ટ માટે. શું વધુ સારું લાગે ઓટીટી ફોનમાં કે પછી ટીવી પર.
મૂવી માટે તો ટીવી.
મારે પણ સેમ છે.
મોટી સ્ક્રીન પર મુવી જોવાની ફીલ જ અલગ હોય.
હા કેમ કે સાઉન્ડ પણ સારું હોય ને.
હમ પણ શોર્ટ વિડીયોઝ માટે તો ફોન ઈઝી છે.
હમ સાચું કઈ.
તમને લાગે છે કે ફોને ટીવી ની જગ્યા લઈ લીધી છે.
ઘણી હદ સુધી હા.
કેમ.
કારણ કે હવે લોકો ટીવી કરતાં ફોન પર વધુ કન્ટેન્ટ જોવે છે.
હા એસ્પેેશલી યંગસ્ટર્સ.
હમ પણ ટીવી નું મહત્વ હજુ પણ છે ખરું.
હા ફેમિલી એન્ટરટેનમેન્ટ માટે.
ક્રિકેટ વર્લ્ડ કપ જોવું કઈ હોય તો બધા ટીવી પર જ જોવું પસંદ કરે હો.
હા બિલકુલ લાઈવ મેચ ટીવી પર જોવાની મજા જ અલગ છે.
હમ તમને લાગે છે કે ફોન ક્રિએટિવિટી વધારે છે.
હા જો સાચું ઉપયોગ કરીએ તો.
કઈ રીતે.
હ એડિટિંગ શીખી શકાય, વિડીયોઝ બનાવી શકાય, ફોટોગ્રાફી શીખી શકાય. કન્ટેન્ટ ક ક્રિએટ કરી શકાય.
હા સાચું કઈ. સોશિયલ મીડિયા પર ટેલેન્ટ પણ બતાવી શકાયને.
હમ ટીવી માં મોસ્ટલી આપણેે જોઈએ છીએ કે. પણ ફોનમાં આપણે બનાવી પણ શકીએ.
હમ બઉ સરસ પોઈન્ટ છે.
આભાર.
પણ ફોનમાં નુકસાન પણ એટલા જ મોટા છે ને.
હા એડિક્શન, ડિસ્ટ્રેક્શન, લેસ સ્લીપ, લેસ ફોકસ.
ને ક્યારેક સોશિયલ મીડિયા કમ્પેરિઝન પણ.
બિલકુલ બિલકુલ.
હમ ટીવી ના નુકસાન શું હોય શકે.
ટીવી ના પણ ઘણા નુકસાન હોય શકે.
હમ.
ચાલો તો આજની વાત હા બહુ ઇન્ટરેસ્ટિંગ હતું.
હા, સારું. બાય.
બાય.